હા, બોલો.
મજામાં તમે મજામાં
બસ મજામાં મજામાં
હમ તમે કઈ થી એ ગુજરાત થી
ગુજરાતી નડ્યાદ થી તમે?
ઓકે આનાન તી.
તમે ક્યાંથી છો?
આણંદ.
આણં જ ઓકે ઓકે. ઓકે તમે શું કરો છો કોલેજ કે પછી જોબ?
કોલેજ જોબ બંને.
અરે વાહ! સરસ, ગુડ.
હમ્મ.
કોલેજ કંઈ કોલેજમાં છો તમે?
અમે હું વડોદરા છું.
અચ્છા. ઓકે-ઓક.
હમ્મ.
બરાબર. અને જોબમાં શું કરો છો?
પાર્ટ ટાઈમ જોબ ઓનલાઇન. ડેટા એન્ટ્રી.
ઓકે, સારું-સારું.
હમ્મ.
બરાબ
કેવું હવે તો ફેસ્ટિવલ્સ ને એ બધું આવશે ને મોનસૂન સિઝન સ્ટાર્ટ થઈ ગઈ એટલે.
હોવ. અત્યારે ગૌરી વ્રત ચાલુ થશે, પછી એના પછી દશામાં આવશે.
હમ્મ.
માતાજી, પછી ગણપતિ બાપ્પા.
હા. હવે તો એવું ચાલુ જ નહીં!
હા એજ ને. તમને નવરાત્રી ગમે છે?
હા.
અહ ગુજરાતી છો તમે?
હા.
તો-તો ગમતું જ હોય નહીં?
હા કેમ તમેં ગુજરાતી નહીં?
નહીં હું મરાઠી છું. આમા હું અહિયાંથી જ રહેલા છ, અહિયાં પહેલે થી જ એટલે બોર્ન થી અમે અહિયાં ગુજરાત માં જ છીએ.
હમ્મ. ગ્રેટ, સારું કહેવાય. તમને ગમે કે નહીં ગમતી?
થેન્ક યુ, થેન્ક યુ. અરે મારે તો ગુજરાતીઓ કરતા પાગલ ક્રેઝ છે મને તો.
ઓહ, નાઈસ. પહેલી વાર આવું કોઈ જોયું.
હું રમવા બેસું તો ગુજરાતીઓને પાછળ પાડ દઉં.
ઓહ!
હા. અમારા નડિયાદ માં તો આખી રાત ચાલે.
હમ્મ.
બ રાતના બાર વાગ્યા થી તો સવારના સાત વાગ્યા સુધી.
હમ્મ.
હમ્મ-હમ્મ. તમારે ત્યાં કલેક્શન સારું મળે ચણિયા ચોળીને બધું હું આવું. એટલે પછી લેવા માટે.
ઓવ.
અમદાવાદ કરતા વિદ્યાનગર સાઈડ છે ને આણંદમાં.
હમ્મ.
અને વડોદરા બી સારું છે, ગ લાસ્ટ યર મેં વડોદરામાંથી જ લીધી તી. ત્રણ જણા જોડે. હમ્મ કપડા એલાર
પેસ્ટ છે.
તો દર વર્ષે મારે ત્રણ ત્રણ ચાર ચાર લેવા જ જાય દર વખતે. ને પેલી બધી જૂની જ આપી દેવાની.
હા તમે બી કોલેજ જ સતા વાર સંખ્યા
ના ના હું મેરીડ છું મને એક ડોટર છે.
ઓ અચ્છા એ.
હમ્મ હમ્મ. તો આપણ હું વિચાર કરો તો આપ રમવા જઉં અને ઘરનું બધું કામ પ્લસ અને હું યોગા ટ્રેનર છું યોગા કરાવ છું.
ઓ ગુડ જો સારું કેવાય તો તમારી બોડી તે જ રહે ને
એજ ને થેન્કયુ જીમમાં ભી જઉ છું ને જીમમાં ખાલી મારે થર્સડે જવાનું હોય રોજે નઈ.
હમ્મ. સારું કેવાય એટલું મેનેજ કરી શકો છો.
થેંકયુ એ તો. કરવું પડે હવે શું કરીએ લેડીઝ એટલે વુમન ને તો બધી જીમ્મેદારી આ આવી જાય મેરેજ પછી હ બધું કરવું પડે શું કરીએ.
એ તો હોય ખબર નહિ મેરેજ પછી તો આપણને એક્સપિરિયન્સ નહી.
એ તો હજી તમને થશે
એ તો કસ નહી પણ હજી તો ના નાના છીએ.
હા હજી તો બહુ નાના છો તમે. એટલે ડેટા એન્ટ્રીમાં કેવી રીતે કરો કોમ્પ્યુટર માં કે પછી તમે મોબાઈલ માં
લેપટોપમાં
લેપટોપમાં અચ્છા.
હમ્મ.
હા તો જે ઘરે બેઠા ઈન્કમ આવે નહિ.
હમ્મ.
સાચી વાત છે અને કોલેજમાં પછી અત્યારે કેટલું મોંઘવારી બી છે તો સાઈડ ઇન્કમ તો હોવી જોઈએ હમ્મ હા સાચી વાત છે. અને આપડે કશુંક કે લેવું હોય તો પછી કઈક માંગવાની જરૂર ના પડે.
હમ્મ હવે તો માંગવાની સરણાવત
એ તો એવું જ ને એ તો એજ નને હા પછી એવું થાય કે ના ભાઈ અને એ બી બિચારા કેટલો આમ કેટલો ખર્ચો કરે કેટલો ઉઠાવે એ બરાબર છે આ રીતે અમે પણ એવું જતા કોલેજ કરતા અમે લોકો સાઈડ પર ટુશન તાસી ચલાવતા ઘરે અને એવી રીતે તે કરીને આપણે પોતાનો ખર્ચો પોતે ઉઠાવએ મમ્મી પપ્પા ને હેરાન નહીં કરવાના.
હમ્મ એ તો છે જ ને.
હમ્મ એજ ને અને અત્યારે મોંઘવારી કેટલી છે તો બધી વાતે
હમ્મ અને અત્યારે કેટલુંક કોસ્ટ છે.
બહુ એજ ને એજ ને સંડે આપડે બહાર ખાવા જઈએ તો કેટલા પૈસા જતા રે
તો અને અત્યારે સંડે એમને મૂડી થાય બે બે હજાર તો મિનિમમ-
હા થાય જ ને કેમ ને આપડે હવે કેવ દેખા દેખી વધારે થઈ ગઈ છે. એવું છે. હમ કપડા થી લઈ ને રેવા થી લઈને ફોન થી લઈને એવું.
હમ એ એ વધારે પ્લસ પોઈન્ટ છે અત્યારનો અત્યારે જે ચન્જીસને બધા છે મતલબ અમે બધા છીએ એ બહુ ડિફરન્ટ ટાાઈપના જ છીએ એમ.
હા બસ બસ બસ તમારું જનરેશન અલગ જ છે આખું.
હ હ હ એવો હોય છે.
વાચ વાત અવાજ હવમાં બી આવો ને કે અમે હું અત્યારે જ મેં ફોન લીધો ને પણ મારે કેું ઓનલાઈન ક્લાસ ચાલતા હોય ને ના વાપરાય આઈફોનમાં બેટરી વધારે પ થાય તો મને કે કે મેડમ તમે ફોન નહી વાપરતા ભાઈ હું આઈફોન લઈને કરું છું આઈફોન રાખુ એવું જરૂરી છોડી કે કે એ તારે જોડે એ પણ છે તો મારે લેવાનો જરૂર એવું ના હોય ને.
હમ.
પણ હરે મને ઓનલાઈન ક્લાસ ચલાવો હોય તો પેલી બેટરી પટી જાય. તો શું હું ચાર્જર કરવા બે પછી ક્લાસ ચલો કે પછ ચાર્જર કરુ.
હમ હમં હંમ
ચાર્જિંગ કરવું એ તો એવું ને પછી.
હમમ.
અને બધાને ટેક લેવા આપડ માપ. આપડે જેવું રહેવું હોય જેવ જેને જે ગમે એવું રહેેવાનું હ જરૂરી નથીું દેખા દેખી કરવાની બરાબર ને
એ તો છે જ ને.
તો પછી જેવી પરિસ્થિતિ એવું રેવાનું એજ શું.
એ તો પ્લસ પોઈન્ટ છે તો આપને રહેતા આવડવું જોઈએ આપણે આપડે ઘરમાં નાના મોટા થયા હોય બધી બધી વસ્તુ જોયેલી છે હોય બધાએ
હા બધા જોય બ છે અત્યારે આ બધું નવું નવું નીકળું જાય પેલે તો રેતા જ હતા. બિચારા તો આપડેડ એક ચોપડા માં ચ ચલવી લેતા. ભાઈ હોય તો મોટા ભાઈ ના ચોપડા ચલવી લે અત્યારે ના ચાલવે કોઈ. કપડાય ના ચ કપડાય ના ચલાવે હવે.
અત્યારે તો કે આ કપડાંમાં એ આઈ ગયું છે.
બસ બસ બસ એવું જ હોય. અદા બલો કોલ લાગી ગયો. મમ્મી મારે બીજો કપડા જે હું નહી પેરુ આ. સાચચી વાત.
અત્યારે એજ વસ્તુ થઇ ગયું છે.
સાચી વાત છે.
હમ.
તમારે તમારે કેટલા ભાઈ બહેન છે.
અમે. બે ત્રણ આમ જોવા જઈએ તો હું એવી રીતે ગણીએ તો અમે થ્રી.
અમે ટુ સિસ્ટર્સ ને વન બ્રધર અને કઝિન્સ બધા થઈને ગણીએ તો વધારે થાય.
હા તો તો એ તો વધારે જ થાય ને સરસ સરસ તમાર તમે નાનો કે મોટા છો. વું બરાબર વચ્ચે વાળા એને.
હા.
અરે એવું છે હું બે બેનો અને એક ભાઈ છે પણ હું નાની છું બેન છે. છે ને પછી હું એમ.
હમ હમ.
મારા મમ્મી કે તું એક્સ્ટ્રા છે.
હ.
એતો મજા જ કરે.
એ તો? મદન અલવેદ એવું હોય હોવે. પેરેન્ટસમાં હોય હવે મજાક મસ્તી ચાલે છે હમ.
હ.
આપડે જે વાત થી વધારે છે એ વાતમાં વધારે જ બીજું શું.
એજ ને આવજો આ બાજુ નડિયાદાવાનું થાય તો
હ આવીશું.
હમ તમે તો આ વડોદરા રેતા હશો ને પણ હમણાં તો કોલેજ માટે હ બરાબર.
હ.
બોલો
બસ કઈ નહી.
આપડો ટાઈમ પતી ગયો.
ખબર નહી હું જોય
હલો. હેલો બોલો.
હા તમે અમે ક્યા ટાઈમ જોઈન
અમે તો હજી જોવ ને મને. અઠવાડિયું થયું છે હું ખાલી એક બેન જોડે વાત કરું છું. હ એ રાજકોટમાં છે ત્રીજો આ ત્રીજો દિવસ છે ને એમની જોડે વાત ખરી ખરી સેટરડે વાત નથી થઈ
હમ્.
એટલે આપડે કોઈને ઓળખતા ના હોય ને એટલે થોડુંક. અનકમફર્ટેબલ રાાગે હવે. પર આમ ટમ પડી કેને તો વાંધો ના આવે એમ એકદમ તો એકમ પ્રેમા. એટલે તમે ટેન્શન નહી.
અત્યારે તો કેું બધા જનરેશન આપે પેરેન્ટ્સ બધા જો તો બધા ફ્રી માઇન્ડ. કે કે જે હોય આમ તોમ એવું.
અત્યારે એવું કશું નહી હા એ જ નને અને એજ સારો આમ મમ્મી પપ્પા. જોડે આપડે બધી વાત શેર કરી એ સારું કેવાય એમ.
હમ એ બી આપડો પ્લસ પોઈન્ટ છે ને પેરેન્ટસને બી આપ. પણ ટ્રસ્ટ રહે બધું એ ઈસ્યુ ના થાય.
બરાબર.
અને એવું હમ અને એવું હોવું બી જોઈએ મારા એ પ્રમાણે. તેવું હોવું જોઈએ.
સાચી વાત છે એ હોવું જોઈએ સાચી વાત છે તો કઈક ખબર પડે ને એમ.
હમ કેમ કે પછી છે ને પછી બહ આમ એ થાય. એવું ના હોય ને તોં.
એ વાત સાચી છે.
હા.
હમ. સાચી વાજે તમારી. તમને ખા જમવામાં શું ભાવે.
શું? સાઉથ ઇન્ડિયન.
એવું છે? ગુજરાતી છોન તમે તો સાઉથ ઇન્ડિયન નહીં ને.
ના સાઉથ ઇન્ડિયન નહી ગુજરાતી જ છેું પણ સાઉથ ઇન્ડિયન વધારે વાવ.
મજા કરો છ. સરસ સરસ સારું સારું તોજ. પછી બધા એની અંદર બધી વેરાયટી આવે એ બધી ભાવતી હશે હે ને.
ના એવું નહીં. ખાલી વેજીિટેરિયન હું પ્યોર વેજીિટેરિયન છું..
હા, ના એવું નહીં એટલે મિસ એની અંદર ખબર જેની રોલ આવે છે, પછી આવા કેટલા બધા આવે છે એના પ્રકાર છે.
મને બધી આઈટમ નહીં ખબર, બટ મને ઢોસા માં બધું ભાવે. પછી ઈડલી છે. રાઈસ વધારે રાઈસ મને હા ઢોસામાં બધા ભાવે. પહીં એક-એક હા અને બીજું એક કહેવાય છે ને, શું એને કંઈક બહુ ફેમસ કહેવાય છે. મને અત્યારે એક્ઝેક્ટલી યાદ નહીં. પણ એ બી મને વધારે ભાવે. હા પેલું અત્યારે નહીં મટકા ઢોસા
હા, હા, હા. બસ એ બધું, એ બધુંય આય નવું-નવું નીકળું છે ના.
હા. તે ચૂલા ઢોસા હોય છે, એ ટાઈપમાં સુની મને બહુ ભાવે.
એવું છે? બરાબર. સરસ-સરસ.
હા. કે ચલો આપડો ટાઈમ થઈ ગયો છે પછી કાલે વાત.
હા, હા.
ઓકે થેન્ક યુ.
વેલકમ.